હલો.
હલો.
હેલો. અવાજ આવે છે?
હા, આવે છે. તમને આવે છે મારો અવાજ? હા, હા, હા. બસ, બોલો જોઓને આ છો કરા ને બે દિવસથી એટલું પેટમાં દુખે છે ને તો હમણાં તો ડોક્ટર પાસે ગ્યા તા. તો એમણે કીધું કે, એને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. સાચે. અત્યારે તો છોકરાઓને આપડે કાઈક બી આપવું ને એટલું વિચારવું પડે છે ને કે ના પૂછો ને વાત. બઉ અઘરું થઈ ગ્યું છે આપડા માટે નાના બાળકોને શું ખવડાવું ને, શું ના ખવડાવું ને એ બ બઉ વિચારવાનો વિષય થઈ ગયો છે.
હા, એકદમ સાચી વાત છે તમારી. કારણ કે આજકાલના છોકરાઓને છે ને બારનું ખાવા નો ને, જંક ફૂડ ને બધાનો એટલો શોખ હોય છે ને, કે પછી એ લોકા ક્યારે કેટલી જીદ કરવા માંડે ને અને પછી આપડી વાત માનતા જ નથી. તો ઘરે ગમે તેટલું બનાઈ દઈએ, ગમે તેટલું ટેસ્ટી બનાઈએ તો એ લોકો ખાઈ તો પણ થોય થોડા દિવસમાં પાછું યાદ આવે કે બારનું આ ખઉ તે ખઉં. કઈક પડીકા લઈ આઉ, પેકેટ લઈ આઉ અને પછી એમાં ન એમાં એ લો ને આ બધી ફરિયાદો ચાલુ થાય કે પેટ દુખેને ગળું બગડે ને. એવું બધું થતું જ રહેતું હોય છે.
અરે તમે વાત ના પૂછો આ અત્યારે જે મેગી આવે છે. પછી તૈયાર સુપ. ના પેકેટ આવે છે. એ તમે નઈ માનો એટલું નુકસાન કરે છે આપણને કે આપડે નાના બાળકો તો શું આપડે પોતે પણ જો એનો રેગ્યુલર વન વી-વીકમાં એક વાર કે એમ ઉપયોગ કરીએ ને તો ઘણું આપડને નુકસાન કરે. તમે કોઈ બી ડોક્ટરને કન્સલ્ટ કરજો મેગી તો એ લોકો તો એમ કે છે કે મેગીને તમાર ખાવું એના ગુચરા તમારા પેટમાં જામી જાય છે. તમે વિચારી ની શકો એટલું આપડને નુકસાન કરે છે મેગી. એ સીધું તમારા પેટમાં ચોટી જાય ને ગઠ્ઠા તરીકે અમુક વાર તો ઓપરેશન કરીને એને કાઢવું પડે છે. મારા જ પડોશમાં એક છોકરી ના અ થયું તું, મેગીથી. તો આપડે વિચારીએ કે આટલું બધું છે તો ગવર્મેન્ટ એની ઉપર બેન કેમ નથી લાઈ દે તી. જે તમને આટલું નુકસાન કરે છે, તોય આપડે વાલીઓ છોકરાઓને ખુશી-ખુશી એ વસ્તુ આપીએ છીએ. જોવાની વાત એ છે.
હા, એ તમારી વાત એકદમ સાચી છે. આ મેગીની વાત થી જ યાદ આયું કે અમારા પણ કોઈ ઓળખીતાને આજ પ્રોબ્લેમ થયું તું કે વધારે પડતી મેગી ખાઈને પછી પેલું આંતરડામાં. એ બધું ફસાઈ જાય એને એ બધું એને પણ એજ. પ્રોબ્લેમ થયા હતા. ને થોડા વર્ષો પેલા કદાચ મેગીને બેન પણ કરી હતી એ લોકોએ.
સાચ નેશનલ કંપનીને જ પન્ડ કરી દીધી તી એ લોકોએ.
હા.
પણ એ થોડા ટાઈમ માટે જ રહ્યું મને લાગે. થોડુંક ચાર પાંચ મહિના માટે વસ્તુ રહી હશે તો ત્યારે લોકો એ.
એ પબ્લિકની જ ભૂલશે તમને નથી લાગતું આટલું એની ઉપર આવે પેપરમાંટ. તો મેગી ના નુકસાન આવે તો એ ત્રણ ચાર મહિનામાં આપણે જ બધું ભૂલી જઈને હોશે. ને ખાવા માંડીએે છીએ આપડે જાણીએ એમ જ મગજ માંથી જ નીકળી જાય છે. પબ્લિકને કે શું આવ્યું તું પેપરમાં કેટલા એના નુકસાન છે પાંચ મહિનામાં તો. પાછા બધા હતા એવાને એવા ફૂલ ડબલ સ્પીડમાં ખાય. હવે વીકમાં વન વાર ખાતા હોય તો બે વાર ચાલુ કરી દે. મને તેમ લાગે છે કે પોતાના સ્વાસ્થ્યની કોઈને કઈ ચિંતા જ નથી.
ના તમારી વાત એકદમ સાચી છે. કારણ કે જયારે મેગી બંધ થઈ ત્યારે પણ લોકોએ પછી એના બીજા વિકલ્પો શોધી લીધા હતા. કે પછી પેલું ન સૂપી નુડલ્સ છે ને. પી નૂડલ્સ છે ને એ બધું ખાવા લાગ્યા હતા પણ મેગી ના મસાલામાં જ કંઈક એવું છે. ને કે લોકોને એનો સ્વાદ સૌથી વધારે ગમે છે બીજી બધી કોઈ પણ જે ઈન્સ્ટન્ટ નૂડલ મળે છે. એના મસાલાના સ્વાદ કરતા લોકોને મેગીનો સ્વાદ અ બહુ જ સારો લાગે છે. એના માટે જ બધા રાહ જોતા હતા કે ક્યારે બેન હટી જાય મેગી પરનો અને ક્યારે અમે પાછા ખાવા લાગીએ અને નવાઈ ની વાત એ છે. કે કે ઘણા લોકોને એવી આદત હોય છે કે અડધી રાત્રે ભૂખ લાગે કે કઈક ખાવાનું મન થાય તો એવી એવા દિવસોમાં પણ એ લોકો અધી રાત્રે પણ મેગી જ બનાવીને ખાવાનું પસંદ કરતા હોય છે. તો એક તો જંક ફૂડ આટલું નુકસાન કરે એવું અને એમાંય પાછા તમે રાત્રે ઉઠી ઉઠીને આવી વસ્તુ ખાવ તો સમજો કે તમને કેટલી હદે નુકસાન કરતું હોય.
સાચી વાત તમે મેગી ની વાત છોડો આજે અત્યારના પાઉ મળે છે. રેડી એને તમે એક વાર ખાલી એની ફેક્ટરીમાં જઈને જુઓ ને કે પાઉ બ્રેડ એ કઈ રીતે બને છે. તો બીજા દિવસે તો આપણને અડવાનું મન નહી થાય લોકો પગ થી ગૂથે ખરાબ ખરાબ અંદર મસાલા નાખે લોકોની ફર્મેન્ટેશન ની જે આખી સિસ્ટમ સિસ્ટમ છે ને એ તમે જુઓ ને તો ખરેખર આપણને એમ થાય કે આ વસ્તુને તો આપણે અડાઈબીની પ્લસ આ ચાાઈનીઝ જે અત્યારે બહુ નીકળ્યું છે જે અત્યારે આપણે જેનજી જેને કે છે જે અત્યારના મોડ છોકરા છોકરી છે જેને બ પસંદ છે એ ચાઇનીઝમાં એટલું ખાતુ વસ્તુ જે આપણા આખા શરીરની સિસ્ટમને આંતરડાને ના એ આજીનો મોટો એ શું છે. હજ ન મોટો તમને જે નુકસાન કરે છે ને એટલું નુકસાન તો મને લાગે કોઈ નહી તો બી આજની જે જનરેશન છે. ને એને એવા જ ફૂડ ગમે છે તમને નથી કે ચાઇનીઝ ફૂડ ઉપર આપડણે બેન્ડ લાવ દેવું જોઈએ.
હા એકદમ સાચી વાત છે તમે જો રિયલ ચાઇનીઝ જોવઓ જે ખરેખર લોકો ખાતા હોય છે. ચાઈના ના એવા તો એ લોકો સૌથી વધારે એમાં શાકભાજી નાખ વાનુ પસંદ કરે છે, કે કેબેજ હોય કે ગાજર હોય કે આદુ, મરચા, લસણ, આ બધી વસ્તુઓનો ઉપયોગ એ લોકો વધારે કરતા હોય છે. પણ ભારત માં કેવું છે, કે આપડે એમ દરેક વાનગીઓનું આપણું પોતાનું વર્તન બનાવી દેતા હોઈએ છે. તો પછી એમાં મેંદો નાખી દઈએ ને કોર્નફ્લોર નાખી દઈએ ને આપડણે એને તળી લઈએ બીજા મસાલાઓ એડ કરીને અને એવું બધું કરી કરીને એટલું એને ખરાબ બનાવી દઈએ છે ન કે સાચે જે એની પૌષ્ટિકતા હોય કે જે એના એની સારી વસ્તુઓ હોય એ બધ સાઈડ મા જ રહી જ હોય તો આપ બ સુધી એવું ના કરવું જોઈએ અને એના ઓરિજિનલ ફોર્મમાં જે વસ્તુ ખાવી જોઈએ
સા ચી વાત છે. હું તો તમને એમ જ કહ છું, કે આપણે આજની પેઢીને ફરીથી આપણે આપણા જે આપણા ઓરિજનલ નાસ્તા હતા જે આપણે શક્કરપારા, સેવ મમરા, જે આપડ કડક પુરી, જે ચણા ગોળ ઇવન ચણા ગોળ પણ જે બાળકો ખાતા હતા ને આપણી વખતે એના ફાયદા તમે જોશો ને તો તમને ખબર પડશે કે સાચી વાત છે, જેમાંથી જે ચણા માંથી તમને કાર્બો હાઇડ્રેટ્સ ગોળ માંથી જે તમને વસ્તુ મળતી હતી જે બાફેલા ચણા બાફેલા મગ આપણા સ્પ્રાઉટેડ મગ જે હતા એ બધા તરફ આપણે યુવા પેઢીને પાછી વાળવી પડશે જો આપડે ખરેખર એમનું સ્વા નું ધ્યાન રાખવું હોય ને તે આપણેે વસ્તુ કરવી જ પડશે
નહી તો એકદમ તમારી સાચી વાત છે, કારણ કે જે ફણગાયેલા કઠોળ છે, એના તો ઘ ઘણા ફાયદાઓ હોય છે, કારણ કે એમાં પ્રોટીન ખુબ જ વધારે માત્રામાં મળતું હોય છે. તો જે આજકાલના છોકરાઓને જે એકદમ આમ ગાડપણ થયું છે ને પ્રોટીન પાછ કે આમ બોડી બનાવા માટે ને એવી રીતે પ્રોટીન તો બો જ લેવું જોઈએ પછી એના માટે ખોટા ખોટા પેલા પ્રોટીન શેક પીવે પ્રોટીન પાવ ડર લેને તો એ બધી જે અ કૃત્રિમ વ સ્તુઓ છે એનાથી તો શરીરને નુકસાન થવાનું જ છે. પણ, જો પ્રોટીનને સાચી માત્રામા અને આવી રીતે લેવા આવે લેવામાં આવે કે માની લો કે આવી રીતે ફણગાયેલા કઠોળ લીધા કે પછી આપણે ડ્રાય ફ્રૂટસ છે, પલાળેલા લઈએ કે અખરોટ ખાઈએ બદામ ને કાજુ ને ખાઈએ તો એ બધામાંથી પણ એટલું જ સારું આપણને પ્રોટીન મળી રહેતું હોય છે. તો પછી એના માટે આવા પાવડરને એનો આપણે ઉપયોગ બંધ કરવો જોઈએ
હાચી વાત છે, આ યુવા પેઢીને તમારે બચાવવી હોય તો એના માટે કાય તમારે કરવું જ પડશે કાં તો આપણે પેરેન્ટસ તરીકે આપડે જાગૃત થવું પડ પડસે આપણે એમને લંચ બોક્સમાં સવારે બ્રેકફાસ્ટમાં ફૂલના નાસ્તામાં આપણે એમને શું આપવું છે, એનું આપણે રેગ્યુલર એક ટાઈમટેબલ બનાવું પ કે જેનાથી એમના શરીરને સાચે જોઈતા વિટામિન્સ મિનરલ્સ જે જરૂરી મળી રહે એને એમનું સ્વા સ્વાસ્થ્ય સારું રેય કારણ કે આજે રોજ બરોજ તમે જોજો નાના નાના છોકરાઓમાં વિટામિન ડી ની ખામી બી ટવેલ ની ખામી કેટલા કેટલા રોગ નાના નાના ઉમર એ લોકોને હાર્ટ ના પ્રોબ્લેમ થાય છે, આ બધું સેના રીતે એક તો એ લોકો નુ બેઠાડું જીવન થઈ ગયું છે કાઈ એ લોકો ગેમ નથી રમતા અને પ્લસ આઈટમો ચાઇનીઝ ખાય તે પચવાનું જ નથી ને એમના શરીર માં કારણ કે પચાવવા માટે પણ એમને કઈક તો શારીરિક પ્રવૃતિ કરવી પડશે, ને તો એને આ પેરેન્ટ તરીકે આપણી જવાબદારી છે, કે આપે એમને સારી વસ્તુ આપીએ જેથી આપડી જનરેશનને, બી સારી સારી એ લોકોને સ્વાસ્થ્યની એ લોકો દે અને એ લોકોનુ, એ રીતે જીવન ઘડતર થાય કે શું સારું છે, શું નથી. સારુ પોતાના શરીર માટે
હા, એ વાત તમારી એકદમ સાચી છે, અને એટલે જ હવે તો મેં નક્કી જ કરી લીધું છે મારા, છોકરાને સ્કૂલમાં બે ટિફિન લઈ જવાના હોય છે એકમા, નાસ્તો ને એવુ દેવાનું હોય અને બીજામા, અ લંચ ટાઈમે દેવાનું હોય તો મેં નક્કી જ કર્યું છે કે એને, જે નાસ્તો આપવાનો હોય ને એમાં મારે કોઈ, બાર ના નાસ્તા નથી આપવા હા, તો હુ એનેમા ફ્રૂટ, ને ખજૂર ને એવું કઈ આપીશ અને કાં તો પછી કોઈ ફ્રૂટ છે. કે ભાઈ તું કેળા લઈ જ દ્રાક્ષ લઈ, જા દાડમ લઈ જા જાંબુ લઈ જવાય એને ફ્રૂટસ તો બધા ભાવે છે કીવી છે અને પછી લંચ ટાઈમે જે છે એમાં એને હું રોટલી શાક કે મગ કે પછી, પરોઠા શાક ને એવું જ આપવાનું પસંદ કરું છું એટલે, બને ત્યાં સુધી એ જંક ફૂડ થી દૂર રહે
સાચી વાત છે. હવે આપડા હાથમાં છે, કે આપડ આપડે બાળકો ન સ્વાસ્થ્ય થાય કેવી રીતે. એની પહેલ તો આપણેે જ કરવી પડશે ને કારણ કે એ લોકો તો જે નાના છે, આપ જેમ એમની હેબિટ, ડેવલોપ કરશું એમ લોકો બી એ પ્રમાણે કહેવાતા જશે. કે ના ભાઈ આ મારે નથી કહ આ મારા માટે હુ, તો છુ, કે તમે દૂધને પ્રાધાન્ય આપો એ એક તમને ખબર છે, દૂધ એક સંપૂર્ણ આહાર છે જેમાંથી એને મળતા બધા બ પ્રોટીન, વિટામીન્સ બધુંજ દૂધ માંથી તમને મળે છે. તો દૂધ છોડીને અત્યારે આપડે છેને, પાસે જ ભાગ્યા છે, પેપ્સી કોકાકોલા તમને નથી લાગતું કે બાળકોને કોઈ ઠંડા પીણા છે, સોડા છે. કે તમારે દેવા જ ના જોઈ કે પેરેન્ટસ તમારી જવાબદારી માં આવે છે કે. તમે તમે એને એનાથી દૂર રાખો.
હા તો બસ આજે આપડે એટલું નક્કી કરી લઈએ કે છોકરાઓને બને ત્યાં સુધી લીલા શાકભાજી. ડ્રાયફ્રૂટ કઠોળ અને એવી જ. વસ્તુ આપશું અને બને ત્યાં સુધી એ લોકોને જંક ફૂડ થી દૂર રાખશું. તો આજે, તમારી જોડે વાત કરીને મને ખુબ જ બધું શીખવા મળ્યું.
ઘણી વાત છે. આ બધું આપડણે પ્રેક્ટિકલ માં મૂકશું આપણા બાળકોને આપણે સ્વસ્થ રાખશ તો આપણી યુવા પેઢી સ્વસ્થ રહેશે તો આપણો, દેશ સ્વસ્થ રહેશે. હ
એકદમ સાચી વાત છે, તમારી ચલો ત્યારે
હાજો